હેલો. કેમ છો.
હું મ મજાની છું તમ કેમ છો.
હું પણ મજામાં છું ઘણા દિવસ થી તારી સાથે વાત નથી થઈ. એટલે વિચારુ કે ફોન કરી લઉં.
ખુબ સારું કર્યો હું પણ તને યાદ કરતો હતો. ઓફિસ ના કામમાં એટલો બીજી હેતો. કે સમય જે નથી
એ તું ચાલ્યો ચાલ્યા કરે ઘરમાં બદમાં કેમ છે.
બધા મજામાં છે. મમ્મી પાપા કોણ સારું. અનુ અનુભવી રહ્યા છે. તારી બાજુ સુ વિ સમાચાર.
અમારી બાજુ પણ બધું બરાબર છે. પપ્પાની તબિયત હવે સારી છે. ગયા મહિના થોડો પ્રોબ્લમ હતો. પણ ડોક્ટરની દવાથી આરામ મીલી ગયો.
સંમેલનીને આનંદ થયો તબિયત ને ખાસ સંભળ ના યા ઉમર મે ધ્યાન
હા ભાઈ
અમે બધા ધ્યાન રાખીએ છીએ. તારી ની નવી જોબ કેવી ચાલી રહી છે.
ખુબ સારી ચાલી છે કંપની મે મે દબણ પણ સારું છે અને ટીમ પણ સપોટ છે. શરૂઆતમાં થોડ સ્ટ્રેસ હતો પણ હવે હું
પડ તોઈ
અચ્છા.
વા આ તો ખુબ સારી વાત છે. સેલરી પન સારી મલી રહી છીને
હા ભગવાન ની કૃપાથી સંતોષજનક છે. એના થી ઘર નો ખર્ચા આરામથી ચલી જાય છે. તેને થોડું સેવિંગ પણ થઈ જાય છે.
ખૂબ સરસ. હું પણ વિચારું છું કે કદાચ નવી કંપની જોઈન કરું અત્યાર ની જોબ માં ગ્રોથ ઓછી લાગે છે.
જો તારી પાસેસે સારાપશન
પ્રરના દીરા
જો જરૂર વિચાર ખાચે પન અપલ મા નિર્ને ના લધ પહેલાં સારી રીતે રિસર્ચ કરી લેજે
હા હા હું એ જે કરું છું થોડા ઇન્ટરવ્યૂ આપ્યા છે. જોઈ શું થાય છે.
બેસ્ટ ઓફ લક મને વિશ્વાસ છે. તને સારી તક જરૂર મલશે
આભાર અને કહે વીકેન્ડમાં શું કર્યું? ગયા
ગયા રવિવાર અમે ફેમલી. સાથે સોમનાથ જવા. ગયા હતા ખૂબ મજા આવી દરિયાનો. નજરો જોઈ મનપસન્ન થઈ ગયો.
વાહ સોમનાથ જવા નું મને. પન ઘનુ મન છેે. છેલ્લા ઘણા વર્ષ નથી ગયો.
જરૂર જજે વાતાવરણ ખૂબ શાંત. અને સુંદર છે. દર્શન પણ ખૂબ સરસ થ થયા.
તારી ફોટો જોઈ હતી, સોશલ મીડિયા પર. ખુબ સુંદર આવી. હતી.
આભાર અમે. અને બધી ફોટો પડી હતી મમ્મી તો બોવ ખુશ હતી.
પરિવાર સાથે સમય પસાર કરવારવની મજા જ અલગ હોય છે.
એકદમ સાચી વાત આજ કલ બધા પોતના કામ મે એવા વસ્ત થઈ ગયા છે, કે પરિવાર સાથે બેસવાની પણ ફુરસત નથી મીલતી
હા. આ ટેકનોલોજી ના. જમાનામાં બધદા મોબાઈલ માં. જે વ્યસ્ત રહેે છે.
એકદમ એટલે હું વિચારું છું, કે. દર મહિના એક બાર પરિવાર સાથે કઈક ફર્યા જોઈ. ત
ખૂબ સરસ. વિચાર છે, જીવન. માં કામ જરૂરી છે. પણ પરિવાર માટે. સામે કળવો એના. કરતા વધારે જરૂરી છે.
હા અને તુમ હાલમાં કોઈ મૂવી જોઈ.
હા. ગયા, સપતે એક કોમેડી ફિલ્મ જોઈ હતી, ખૂબ હસાવ નારી હતી.
હમ્મ, ધળ તો ઘણા સમયથી મૂવી જોવા નથી ગયો. ઓ ટી ટી પર કારેક જોઈ લઉં છું.
ઓ ટી ટી ના કારણે થિયેટરમાં જવાનું ઓછું થઈ ગયું છું.
સાચ્ચું છે. અને ક્રિકેટની શું ખબર આઈ પી એલ તો ખૂબ રોમાંચક હતી.
હા, ભાઈ હું તો એક પન મેચ મીસ નથી કર્યુ. ખૂબ મજા આવી.
મને પણન ક્રિકેટ ખૂબ ગમે છે. બાલક પણમાં તો આપણે સાથે ઘણું ક્રિકેટ રમ્યા છીએ.
એ દિવસો યાદ આવે તો ખૂબ આનંદ થાય શાલા પછી મેદાનમાં જતા અને સાંજ સુધી રમતા
અને પછી ઘર થી મમ્મી બોલવા આવતી.
અને પછી દાટ પણ પડતી.
હા સાચી વાત. એ દિવસોની મજા અવે ક્યા
બિલકુલ સમય સાથ એ ઘણું બદલાય ગયું છે.
હમ્મ.
અચ્છા આભાર આવજો. ફિર મિલુ શું.